હા બોલો-બોલો. બહુ દિવસે કોલ કર્યો, કેમ છો?
હા બસ એકદમ મજામાં. આમ થોડોક ફ્રી પડ્યો ને, એટલે મેં કીધું તમા તમારી જોડે થોડું વાર્તાલાપ કરી લઈ એમ. મારી જોડે તો આમ ખુબ જ આમ રસપ્રદ વિષય છે. તમને ખબર?
અહો! કયો વિષય?
હા. આમ દૂર રહેતા સભ્યો સાથે આમ સંબંધો આમ મજબૂત કેવી રીતે રાખવા ને એ મારી જોડે છે. અને આના પર આપણે થોડીક વાર્તા કરી લઈએ, તો થોડુંક ખબર પડી જાય. બરાબર ને?
હા. એ તો તમારી એકદમ સાચી વાત છે. આજકાલ તો કેટલું બધું બદલાઈ ગયું છે એમ. પહેલા તો કેવું કે બધા જે પરિવાર ના સભ્યો રહેતા એક શહેરમાં. હવે તો જેમ કે આપણા જે ભાઈ બહેન હોય, એ અભ્યાસમાં એટલે ભણવા માટે જાય બીજા કોઈ શહેરમાં. કે દેશ માંય જતા રહે છે અત્યારે તો. લોકો બહાર જવાનો ક્રેઝ વધ્યો. પછી નોકરી કરવા જાય, કે પછી કોઈ બી કારણ હોય, તો આમાં પરિવાર થી તો આમ અલગ-અલગ જ પડતા જાય છે ને, અને અલગ-અલગ જગ્યાએ રહે છે.
બિલકુલ-બિલકુલ. અને આમ કહેવાય ને કે આમ સૌથી મોટો આમ પડકાર એમ એ છે, કે આમ અંતર વધે છે ને તો ત્યારે છે ને સંબંધો પણ આમ થોડાક અંતર આવા લાગે છે. આમ જેમ કે હું તમને સમજાવ કે એમ દૂર રહેતા સભસ્યો આમ, કહૈવાય ને કે બીજા દેશ માં જતા રહે છે. તો તેમની જોડે વાર્તાલાપ પણ ઓછી થઈ જાય છે. આમ એક મારો એક મિત્ર હતો. એ અત્યાર ફોરેન જતો રહ્યો છે. તો એની જોડે મારે અઠવાડિયા માં એક-બે વાર જ વાત થતી હોય. એ પણ માંડ પાંચ દસ મિનિટ. એટલે કહેવાય છે ને, કે આમ દૂર રહે છે, ને તો સંબંધો પર પણ થોડીક અસર પડે છે.
હા એ છે. કારણ કે અત્યારે જો, હવે બહાર રહેતા હોય, તો હવે એ લોકો હત્યાર તો મોસ્ટ ઓફલી એક લાખ જાય છે સ્ટુડન્સ વિઝા પર. તો હવે પરિવારનુંઈ ના હોય. તો ઘરે ખાવા બનાવાનું હોય, પછી પોતાનું નોક કરી જવાનું હોય. એટલે એટલું બધું હોય તો એ લોક કો જો ટાઈમે ના હોય એટલે એનાથી તો લાગે જ. અને આમ એક બાજુ જોઈએ ને, તો કે એવું બી લાગે કે અંતરો જે છે અંતર એ સંબંધોને આમ નબળા નહીં બનાવતા. પણ જે કહેવાય ને આમ સંવાદ નું અનુ અહ અભાવ હોય, એ સં અહ મતલબ કહેવાય ને એ નબળા બનાવે છે.
હા. આ તો ખૂબ જ આમ સુંદર વિચાર છે, ને પણ આમ જોવા જઈએ ને તો આમ નિયમિત જો વાતચીત થાય
અને હજારો કિલોમીટર અંતર પણ આમ નાનું લાગે જો આમ કેવાય કે રોજ મારે વાત ચિત થાય તો પછી કેવાય કે આમ સંબંધ પણ એવાન એવા જ રે છે. અને કેવાય ને કે આમ સંબંધો બદલાતા પણ ન થી અને ખુબ જ આમ પહેલા જેવી જ મજા આવે બસ ખાલી એક કિલોમીટર આમ દૂર હોય છે.
હમ્મ એ છે. પણ આમ અમુક લોકો તો મેં એવું આમ કેતા સાંભળ્યું છે કે, ટાઈમ નહી મળતો પણ એવું એમ આમ જોવા જઈએને તો ટાઈમ ના મળે એવું તો હોય જ નય ટાઈમ તો આપડે કાઢવું પડે જો રોજ તમ બોવની તો દસ કે પંદર મિનિટ પણ આમ તમારી જોડે હોય ને એટલે તો હોય જ કોઈ બી માણસ હોય ને. કે દસ પંદર મિનિટ તો કાઢીએ કે દિવસમાં તો પણ આમ એનાથી સંબંધો જળવાઈ રહે શું લાગે તમને?
બિલકુલ સાચી વાત છે આમ કેવાય ને કે આમ મને પણ એવું જ લાગે છે આમ તમે જેમ કીધું કે દસ પંદર મિનિટ તો આમ હોવી જ જોઈએ. અને હોય છે જ બધાના જિંદગીમાં તો થોડીક વાતચીત કરી દેવી અને એમ કેવાયને કે દરરોજ આમ શું થયું રોજિંદા જીવનમાં અને નાની નાની બાબતો આપડે શેર કરીએ બીજા જોડે તો આપણને પોતાને પણ સારું લાગે અને સામેવાળાને સાંભળવાનું પણ સારું લાગે આને એવું લાગે કે હા કોક છે આપડું બહાર રહેતું એ પણ આટલા કિલોમીટર દૂર તો તેમની જોડે પણ એવો જ સંબંધ રેવો સંબંધ રે જેવો પહેલા રેતો તો અહી આમ, જો ખુબ જ આમ સારી વાત કેવાય.
માન મને તો એવું મું તો એવું માનું કે નાની નાની વાતો પણ આપડે છે ને એકબીજા જોડ શેર કરવી જોઈએ એમ. કે એનાથી કેવું કે આપણું મતલબ જે ટેન્શન હોય એ પણ દૂર થાય. અને આપણને આમ કઈ મજા આવે આપણે નાની વાતો શેર કરવી જ જોઈએ નાના માં નાની વાતો.
બિલકુલ બિલકુલ અને ઘણા લોકો તો છે ને માત્ર મોટા પ્રસંગો જ આમ સંપર્ક કરે છે, આમ બાકી દિવસોમાં તો શાંતિ જ રાહે છે, એમ તેમના કહેવાય ને કે જયારે પ્રસંગ આવે ત્યારે આમ કેવાય કે ફોર્માલિટી માટે ફોન કરી લેવો જોઈએ કરી લે જે લોકો પણ એવું ના હોવું જોઈએ આમ કરવો જ જોઈએ અને વાતચીત કરીએ તો મગજને પણ સારું થાય ને બધું આમ સારું જ રે છે, અને કઈક ટેન્શન હોય તો આપડે શેર કરીએ જેમ તમે કીધું એમ શેર કરીએ તો આમ વધારે સારું પડે.
હા એને તમ કીધું કે એ લોકો પ્રસંગોમાં જ ક રે બીજા દિવસ શાંત રે તો એનાથી કેવું કે જે સંબંધો હોય એ પણ એકદમ ન બડા પડે અને એવું જ લાગે કેમ અજાણ પણ કેવાયને ખબર એવું એવું જ લાગે આપણને.
બિલકુલ બિલકુલ અને અમુકવાર તો લોકોને એવું જ લાગે કે જે બહાર રેતા હશે તે કદી આપણા માટે નવરા જ નહી પડતા એમ વ્યસ્ત જ હશે તેમના જીવનમાં? એલે તેથી આપણેે પણ આપણેે એમને કોલ નહી કરતા. આમ બધું મગજમાં બહુ વ્યેમ ઘુસી જાય. છાના કારણે, કારણ કે આમ એવું થાય ને કે આ બહાર ગતો રહ્યો પછી તો આપણને ભૂલી ગો ઈ. બે વાર કોલ કર્યા બસ એજ પછી તો અમે યાદ જ નહી આવતાને બધાને? આમ કેવાય ને કે મોસ્ટ ઓફલી બધા જ આમ લી કેવાય લોકોને બધા ના મગજમાં એવું જ થઇ જાય છે. ક્યા આ માણસ બીઝી થઈ ગયો છે બાર જઈને, તે વાત બિલકુલ આમ ખોટી છે પણ આમ જોવા જઈ એક સાઈડ સાચી પણ છે નઈ! તમારે શું કેવું?
હમ એકદમ તમારી સાચી વાત છે, લોકો કેવું કે... જાય ને પછી સ્ટાર્ટિંગમાં આમ એક બે મહિના કોલ કરે પછી તો તમે કોણને હું કોણ? પણ એવું ના હોવું જોઈએ જો સંબંધો રાખે ને તો દિલ થી આપડે રાખ... હજ જોઈએ જો, છે ને કે સ કેવાય ને કે પરિવાર બી હોય કે મિ... ત્ર હોય એ ખાલી... જવાબદારી ની પણ એ લાગણી નો એ લોકો જોડે આપણે સંબંધ રાખવો જોઈએ એમ કે... કોઈ દૂર રહેતું હોય તો એની અ હાલચાલ પૂછવું જોઈએ એ દૈનિક જીવનમાં શું કરે છે એનું? એ બધું પણ આપણે એમ પૂછવું જોઈએ હું એવું માનું.
હા એ વાત તો સાચી છે અને બહાર રેતા હોય તો તમે પછી સામે વારા ને વિડીયો કરીને તમને એમનું શહેર બતાડો બહાર વારાનું તો તેથી પણ વાતચીત થાય. અને એમ કેવાય ને તેનથી સબંધ પણ એકદમ મજબૂત બને, આમ તમે એમ કેહેવાયને કે રોજિંદા એક વિડીયો કોલ કરોને તો તેનાથી આમ બંનેવ સારુ લાગે અને દોસ્તી અને... અને કેવાય ને કે ક સંબંધો પણ એવાને એવા જ રે આના કારણે, નઈ!
હ એ તો છે, અને અત્યાર તો વિડીયો કોલ નો જમાનો છે, તો મે મ... વિડીયો, એક બાજુ કામ કરતાં કરતાં બી તમ વિડીયો કોલ કરો કોઈ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી કોઈ બી તો એ લોકોને પણ સારું લાગે ને આપણને જો ફોરેનમાં તો કેવું કે બધા લોકોને જે હોય એ લોકો જોડ કોઈ ટાઈમ ના હોય કે બધા આપણે ઇન્ડિયા ન જેમ કે મોડર્ન કલાક કલાક બેસી રહેે, તો તમે એમ તમારું મગજ શાંત... કઈ રીતે? તો આપણા આપણા પરિવારજનો છે મિત્રો છે એ બધાને આમ કોલ કરવું જોઈએ અને કોલ ના કરીએ તો આ એ અંતર... વધારી પણ દે હું માનું છું, શું લાગે તમને?
ચ્છા મને પણ એવું જ લાગે છે કે આમ... થોડોક સમય તો કાઢવો જ જોઈએ, ને તે સમય હોય છે જ તે લોકા માટે પણ હં! બિલકુલ, અને તમે જેમ કીધું, કે મને તો એવું લાગે છેન કે આમ મને પરિવાર ની છે ને એક આમ પરંપરા બઉ જ ગમે છે આમ તમે પૂછી શકો કે કેવી હા, જો અઠવાડિયામાં છે ને એક દિવસ તો આમ સૌ સાથે લાંબી વાતચીત કરવી એ ખૂબ જ આમ સારી પરંપરા પણ ગણાય છે, અને ખૂબ જ આમ સરસ એ વિચાર બી છે આમ કેવાય ને કે કરવી જ જોઈએ.
ના, એ તો તમારી એકદમ સાચી વાત છે કે તમે કીધું કે એવું કરવું જોઈએ, પરિવારને ટાઈમ આપવો જ જોઈએ, ભલે ચલો તમે રોજના રો અ ટાઈમ કાઢી અકો, બરાબર પણ તમે થોડો ટાઈમ કાઢો ફેમિલી માટે તો એ ખુબ સારી વાત છે કે તમ આટલા દૂર રો છો તો તમારે થોડી તો વાત પરિવારને પણ એક્સપેક્ટેશન હોય કે મારો છોકરો કે છોકરી કે પછી કોઈ પણ હોય તો એ કોલ કરે એ લોકોને બી એમની યાદ આવતી જ હોય એવું તો હોય નહી કે ના આવતું હોય કોઈને કોઈના પરિવારની કે કોઈ ફ્રેન્ડ્સ ની.
બિલકુલ સાચું તમે કીધું હ. ને આમાં પણ એક આમ મહત્વની બાબત છે કે આપણેે પણ છે ને કે માત્ર કુશિ ના સમયમાં જ નહી પણ પરંતુ છે ને મુશ્કિલના સમયમાં પણ આમ સાથે રહેવું જોઈએ સૌ કહેવાય છે ને કે દૂર રેતા હોય કે નજીક આપડ મુશ્કેલ ના સમયમાં છે ને આમ સાથ આપવો જ જોઈએ કોઈ પણ મુશ્કેલી માં હોય ને કોઈ બી લોકો. તો આપડણે તેમની મદદ અવશ્ય કરવી જ જોઈએ, બરાબર ને.
મ એજ ક્યારેક એમ કેવાય કે સહાનુભૂતિ ભર આમ શબ્દ પણ કેહેવાય ને ઘણી શક્તિ આપે જેમ કે હું દુઃખી હોઉ અને તમ કોલ કરો તો તમે થોડું જે કઈ અ આમ સહારો આપો એનાથી મારું મગજ આમ કેવાય કે મારું ટેન્શન તો ના જાય પણ મગજને એમ શાંતિ મળે અને ઘણું અસર થાય એ બધું નાન નાની
હમ. બિલકુલ તમે સાચું કીધું. ને કેવાય છે ને કે ઘણી વાર છે ને આમ લોકો મદદ તો કરવા માંગે છે, પરંતુ આમ કેવી રીતે કરવી એ સમજાતું નથી. એ બહુ જ છે આમ કેવાય ને કે આમ ખોટી વાત છે.
હા, પણ ક્યારેક કેવું કે ધ્યાનથી સાંભળવું પણ એક મોટી મ મદદ હોય તમે ભલે તમારું શું કરવું એ ના ખ્યાલ હોય પણ કોઈની દુઃખમાં આપણે એનું સાંભળીએ તો એને એવું થાય કે ના ભાઈ આ માણસ કે આ વ્યક્તિએ મારી વાત સાંભળી. તો મારું એટલે એમ એમનું માન રાખ્યું પણ હું માનું.
બિલકુલ બિલકુલ. અને હું એક વાત એક સાચું કહું ને તો આમ કેવાય ને કે છો જેટલા પણ આપડે દૂર રતા હોય, ક્યારેક આમ પાંચ મિનિટ ની પણ આમ દિલ થી કરેલી વાત એક કલાક ના સામાન્ય કરતા પણ વધુ આમ અસરકારક હોય છે નહી.
હા, એ તો છે. અને મને તો આમ એવું લાગે છે કે અ એમ કેહેવાય ને કે ખાલી આમ કોલ કરીને માત્ર ખાલી આમ જમ્યા, કામ પૂરું થયું એ એટલું બહ નહી ખાલી. પણ આમ આજે તને સૌ આમ કોઈને એવું પૂછાય કે આજે તમે દિવસ સૌથી વધારે શું કર્યું? જે તમને આનંદ આપે છેને એવા બધા પ્રશ્ન વિચારવા શું કેવું તમારું?
બિલકુલ! આ તો આમ સુંદર વિચાર છે ને આમ. ને કેહેવાય કે આમ કારણ કે આમ એમાં જોવા જઈએ ને તો આવા પ્રશ્નોથી છે ને આમ વ્યક્તિ એમ ખુલીને વાત કરી શકે છે. આમ ને ઘણી વાર તો લોકો પોતાની જે આમ ચિંતા કે આમ તાણાવ છુપાવે લ્યા. જે એ બહુ જ ખોટી વાત. છે એવું કરવું જ ના જોઈએ. આમ જે હોય એ શેર કરી લઈએ તો આપણને પોતાને પણ આનંદ મળે. અને સામે વાળા ને પણ આમ થોડું કે હા એ કંઈક મારો છે એટલે એને મને કીધું. એટલે આવું કરવું જોઈએ. બરાબર ને! અને આપડે હું શું હા. અને આપડે છે ને આ વિષય પર જેટલી વાત કરે ને એટલી વાત ઓછી છે. આપણે ચોક્કસ કંઈક બીજા કોઈક નવા વિષય પર વાત કરીશું. હા ચલો બાય.